હાય, મજામાં?
હલો, હાય.
તમાં તમાં.
હા, મજામાં તમે?
હાવો બસ મજામાં. કેવું ચાલે સ્ટડી કરતા હશે ને?
હા, સ્ટડી જ હમણાં તો તમે?
સેમ સ્ટડીજ કોલેજ સ્ટુડેન્ટ.
ના ના ના, સ્કૂલ સ્ટુડેન્ટ.
ઓ ફર્સ્ટ ટાઈમ મારે સ્કૂલ સ્ટુડન્ટ સાથે વાત કરવાની બાયડવે સ્કૂલની મેમરી સ ત્યારે જે લાઈફ છે ને એ બેસ્ટ હોવી જોઈએ ને સ્કૂલની મેમરીઝમાં જેવો છે ને એનાથી પછી આગળ નઈ મળે. મલે એવુ.
સાચી વાત છે.
હા, એ બી છે.
તમે કોલેજ સ્ટુડેન્ટ.
યશ.
હેલો.
તમ હેલો હા, કોલેજ સ્ટુડન્ટ તમને કો ફેસ્ટિવલ ગમે?
તમને
સરી કયો ફેસ્ટિવલ ગમે
નવરાત્રી તમને
સેમ નવરાત્રી
ક્રિસમસ
હેલો હા ક્રિસમસ ક્રિસમસ તો હેલો
હા હા હલો
હા નવરાત્રી ગમે તમને
હા
હા અને મને નવરાત્રી ભી ગમે અને દિવાળી ભી ગમે
બરાબર
તમે નવરાત્રીમાં કેવી કેવી મજા કરો કે આમ ગ્રુપમાં ગરબા રમવા જાવ કે પછી કેવી રીતના જઓ તમારે તો સ્કૂલ ટાઈમિંગ છે. તો પછી ઓ ફ્રેન્ડ સાથે કે પછી હ હા એવી મજા આવે ને
હમ તમે
અમે બી ફ્રેન્ડ સાથે જઈએ કઝિન સાથે કેમે તે રીતના
હમ તમે લેટ નાઈટ સુધી ગરબા રમો મતલબ આખી રાત
હ હ હા હા મોર્નિંગ સુધી
સવારે કેટલા વાગે ઘરે જાઓ
છ વાગ્યા સુધી
હા બરાબર
હમ
ક્યાં ગરબા રમવા જાવ તમે અમે બી સાડા પાંચ છ સુધી
હા એવું નહી જોઉં અમે તો અલગ અલગ હઈ એવું કઈ નક્કી ના હોય ખાલી નડિયાદમાં જ સવાર સુધી ગરબા થાય બાકી આણંદ હોય તો સવારે બે ત્રણ વાગ્યા સુધી બંધ થઇ જાય તો ત્યાં હોય તેઓ અમે બહુ નહી જતા ખાલી ત્રણ ચાર દિવસ જવાનું પણ અલગ અલગ પ્લેસ પર જવાનું એક એક દિવસ નડિયાદ એક દિવસ આણંદ જઈએ એક દિવસ વડોદરા જઈએ એક દિવસ અમદાવાદ આદિત્ય ગઢવી નામાં
હ
હમ
અમે બી ગયા વર્ષે આણંદ ગયા તા
હા
કેમ કે અહીં નડિયાદ માં વરસાદ પડ્યો હતો એટલા માટે
ઓ
હા
તમે નડિયાદ ના જ છો
હા તમે
હા ત્યાંના જ
બરાબર
હા તમે ક્યાયા સ્ટાન્ડર્ડ માં ભણો
હું હવે ટેન્થમાં આઈશ
ઓ હજુ આવશો અત્યારે નાઈન્થમાં છો.
હમ
ઓકે
તમે સાર ભણો છો
અમે તો અત્યારે હું બેચલર ડિગ્રી કર છું બીબી એ
બરાબર કઈ કોલેજમાં
ચારું સાઈબમાં
હમ હ
બોલો બીજું કેવું ચાલે સ્ટડી કેવું ચાલે તમે કઈ ટ્યુશન એવું જતા હશો ને
હા
હા કેવું સારું ભણાવ્યું ટ્યુશન સ્કૂલ
ભણાવે સારું એમ તો સ્ કુલ તો કઈ આપડે હા
કેક ંગ્લિશ મીડિયામ
ઇ્લિશ મીડયમ
તમે આ જેમને જોઈન કરાવ્યું ત્યાં જ જાઓ છો ટ્યુશન
ક્યાં
આજે એક ગ્રુપમાં જે જોઈન્ટ છે ને જે સરની રહોશે ત્યાં જ ચાલશો ત્યાં જ તે દિવસ શિવિવમમે એ કરી આલું એ
હા તમે કોણ
હું ક્યાં જાઉ છું હા હા હ હાા
હા
નોન ટીચિંગ સ્ટાફમાં જે છે ને તમે પેલા જ ને શું કેવાય એમ બ છતરી તે દિવસે આયલા સેમ મને
દિવાારા
હા હા
હા
મને લાગ્યું જ પેલા તમારા વોઇસ પરથી પણ પછી મેં એકદું ખબર નહીિ
મને પણ એવું હતું કે મેડમને તો કે આવા સાંભળેલો છે
ગજબ થઈ ગયયો હ
બોલો બસ કઈ નહીિ જમીન લીધું ત મેં
હા જમી લીધું તમે જમી લીધું
હા
હમ શું જમ્યા
અમે બટાકા બહવા તમે
અમે તો અત્યારે વગારેલી ખીચડી અને કઢી
સરરાસ બોલો
બસ હવે તમારે તો સ્ટડી અત્યારે સ્કૂલ લાઈફ બેસ્ટ હોય ને
હા એમાં બી ભણવાનું તો કશું નહિ બસ ખાલી ફરવા જવાનું
સ્કૂલમાં એવું જ હોય એમાં નાઈ નાઈન ટુ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં આપડે વિચારીએ ને તો લિટલી માં એવું જ હોય
હા
હું મારી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ની એક સોરી ક અમે કેવો અમારે આખી ક્લાસ ની ુનિટી બહુ જ હતી તો અમે છે ને એક રબડ નું સાપ અને એક રબડ ની દેડકો ખને લઈ આયલા
બાપા.
હ અરે અરે સર ભણાવે ને શું કરુ ઉપર જ નાખીએ. હ ઓફિસ માં આવી જઈએ. પઈ ઉપર આઈએ પાછા અઠવાડિયે ઓફિસ માં બેસીએ. એવું કરતા થા. બઉુ મજા આવે પછી રિઝલ્ટ બગડે ને પછી ઘરેથી કોલ કરે તને કોલ કેવું અમારા એક ટ્યુશન વાળા સર હતા ને એ સર ને એવું કે કે મારો નંબર આલ દે ને તો મે એમનો નંબર આલ તો સર બધાને પોડી લે.
વાવ મારે અઠવાડિયામાં બે વાર તો ફોન જાયજ ઘેર.
હ
સ સ
મજા આવી કેમ કે એમાં કેવું થતું કે અમાર રિઝલ્ટ બગડે ને તો કેમ કે કેવું. અ મસ્તીમાં બી અમે હતા. અને રિઝલ્ટમાં બી અમારું જતું બંનેમાં એવું હતું એટલે બહુ મસ્તી કરી.
એજ મજા આવે.
બઉ મજા આવે ઓફિસમાં બી જયું. ઉપર બી આઈ એ ને બહુ જ મસ્તી કરીએ.
હા.
પણ મજા આવે સ્કૂલ લાઈફ જેવી અત્યારે કઈ લાઈફ ના મળે.
સાચી વાત છે.
હ એ તો સાથે હું તો ક છું મને એવું થાય કે મારી સ્કૂલ લાઈફ પાછા જાય અત્યારે પણ એવું થાય. જયારે અમે સ્કૂલમાં હતા ને ત્યારે અમે ટવેલ્થમાં કે અમે આવી મસ્તી કરીએને અમને એવું થાય. કે અહિયાંથી આ જેલ છે ક્યારે છૂટીશું ક્યારે શું કરીશું એવું થઈ જાય.
હેજ એમ.
ટાળવાય જાય સવારે અમારે સેવન ટુ થ્રી સુધી અમારી સ્કૂલ હોય. એટ અવર્સ ની અમે કંટળી જઈએ તો બોરિંગ થઈ જઈએ ને.
અમારે તો સાત થી બેની હોય.
અમારે સાત થી ત્રણ ની હતી.
હમ.
પણ અમારે ગુજરાતી મીડિયમ પણ તો બી એટલું હતું.
હા.
એટલે પણ બઉ મજા કેવું બહુ મજા આવે. પણ છે ને જે દિવસ એ લોકો અમને હેરાન કરે ને એ દિવસ આખો દિવસ હેરાન કરી નાખે. પાંચ પાંચ કલાક અંગૂઠા પકડાવે ને એવું બધું. કરે એ દિવસે બહુ એ થાય જાય.
હ બરાબર.
હમ પણ બહુ મજા આવતી સ્કૂલ ની લાઈફ જ કઈક અલગ હતી.
સાચી વાત છે અત્યારે એ બધા એવું જ કે છે.
હમ અત્યારે કેવું આપણે અમે જ હતાને ત્યારે અમને એવું. સાત થી ત્રણ ત્યાં જઈએ પછી સાંજે આવી ને બે ટ્યુશન હોય પછી એ તો સ્કૂલનુ હોમવર્ક હોય ટ્યુશન નું હોમવર્ક હોય તમને એવું થાય કે અમે માણસ છીએ તમે જોબ કરો છો તો તમને ખબર નહી પડતી કે તમાર ઘરે જને કશું કામ ના હોય આમ. મને એવો થોટ આવતો પણ અત્યારે એવું થાય કે સાલી એજ લાઈફ બેસ્ટ હતી અત્યારે તો. ઠીક હવે એ લાઈફ તો બધાને તો પડે જ ને પણ એ લાઈફ બેસ્ટ એમાં કઈ. ટેન્શન ના હોય ખાલી એક્ઝામ આવે એક્ઝામનું જ ટેન્શન હોય.
સાચી વાત છે બાપા હમણાં જ પતિ એક્ઝામ આજે જ.
હા હા.
હમમ.
હાલો.
હા બોલો
બોલો બીજું
કઈ ની તમે આ વર્ક કેટલા ટાઈમ થી કરો છો?
હું હજી તો હું હું ત્યાં જોઈન થાય ને ત્યાારથી જ કરું છું ત્રણ ચાર દિવસ થયા હશે
અ મને બી બે દિવસ થયા છે.
હ તમા કેટલા ટાસ્ક પત્યા?
મારે ચાર ટાસ્ક તમારે?
મારે અગિયાર કે બાર ટાસ્ક પત્યા છે, કોલિંગમાં હ હજુ બીજો ટાસ્ક નહીં આયો
અ પેમમેન્ટ આયુ
હ પેમેન્ટ મારે સ્ટાર્ટ થઈ ગયું તમે બે ત્રણ દિવસમાં રોજ તમે ત્રણ હજાર કોલ કરશો ને તો બે દિવસમાં થઈ જશે
હા એટલે મે બી જોયું પણ કઈ આવ્યું નહી બે ત્રણ કોલ કર્યા હમણાં તો
હા એટલે હમણાં નહીં આવે પણ તમે કરશો ને મેં છે, ને ટેન જેવા કોલસ કરે ને પછી મારે ઇનેબલ થઈ ગયેલું એટલે તમે ટેન જેવા કોલસ કર્યા લેસોને એટલે થઈ જશે અંદર
હ અને આ વકૅ કેટલા ટાઈમ કાયમ માટે રે કે પછી આ હમણાં માટે જ છે.
એ મને બો ખબર નઈ પણ આઈ થિંક ગ્રુપમાં મેસેજ એવું છે, ને કે આઉ થોડા ટાઈમ જ છે, આ આ જે છે, એ પ્રોજેક્ટ પછી બીજો પ્રોજેક્ટ આવશે જ્યાં સુધી છે, ત્યાં સુધી આપણે અર્નિંગ કરી અને રોજ આપડે જેટલા ટાસ્ક કમ્પ્લી આપડે વધારે અનિંગ થાય તો તમે ટાસ્ક વધારે કમ્પ્લીટ કરો ને તો ચાલે તમારી મધર બી હોય એવી કરી જ શકે ને તો ચાલે
હા.
એટલે એવી રીતના કોલિંગમાં તમે તમે કેવું આપડે એ લોકો એવું કહે છે કે, કોલિંગ આપડે પતાયીએને, તો આગળ જે બીજા આવે ને, આવી રીતેના બધા જોડ વાત નહીં કરતી આપી. તે જ કરવાનું હોય છે.
હા હા એવું તો મને ખબર છે, થોડું
હ કેમ કે હું મને એ લોકો વાત કરતા ને તો મેં ભી સાંભળેલું તય આગળ
હમ.
એટલે એટલે પછી આપણે થ્રી અવર્સનું આ કમ્પ્લીટ કરવાનું હોય છે, તો આપણે એ કમ્પ્લીટ કરવું પડે પછી આપડે એ થઈ જાય હ હમ
હમ સારું સારું વાં
સારું ચાલું મૂકું
હા.
બાય.
બાય.